હલો
આવે છે અવાજ?
હા, તમને આવે છે મારો અવાજ?
હા હા બોલો
હા તો તમે બોલા છ, કે હું બોલું પેલું
કઈ તમે બોલો ને, પેલા પ્રશ્ન કરો
હા તો, અ આપણે તમને ક્યાં રહેવું વધારે એક ઓપ્શન આપે કોઈકે હવે તમારે ઇન્ડિયામાં રહેવું જોઈએ કે, આઉટ ઓફ ઇન્ડિયા તો તમને ઇન્ડિયાની એવી કઈ કઈ બાબતો છે જે તમને ગમે છે અને આઉટ ઓફ ઇન્ડિયાની એવી આઉટ ઓફ કન્ટ્રી ની એવી કઈ કઈ બાબતો છે, જે તમને ગમે છે?
હમ્મ કન્ટ્રી ની વાત કરીએ તો, ભારતમાં રહેવું ગમશે કારણ કે ભારતની જે કઈ સુવિ સંકૃતિ છે, રીત રિવાજ છે, કે ગમે તે એ બધી રીતના મને ગમે છે અને એની સાથે એવું છે કે ભારતમાં બધા મતલબ કે ગુજરાત મા જોવા જઈએ તો બધા પરિવાર એક સાથે રહે છે. અને એ જ જયારે બહારના દેશમાં જોવા જઈએ તો ત્યાં બહના દેશમાં બધી પ્રગતિ બધી રીતના બહુ આગળ પડતું છે બધું પણ ત્યાં પણ કામ એ લોકો આપણા અહંયા થી જ કરવા જાય છે. અને ત્યાં આગળ ફેમિલી માટે સમય જ નથી હોતો બહારના દેશોમાં. કે ફેમિલી ને સમય આપે, કોઈ ઘરમાં આવે તો કોઈ બાર જાય, બહાર આવે તો કોઇ ઘરમાં જાય તો એ રીતનું વાતાવરણ હોય છે. એટલા માટે મને, આપણો દેશ મતલબ કે ભારત જ સારો
હા તમારી વાત સારી છે, સાચી છે.
હમ્મ
અ હવે મારા મતે કવ તો, આપણે ઈન્ડિયામાં પણ અ વાંધો નહી રહેેવામાં. તમે કીધું એમજ કે આપણે ઇન્ડિયામાં બધા એક સાથે બ બેસે. આપડું જોઈન્ટ ફેમિલી રહીએ, પરિવાર ને એટલું મહત્વ આપીએ એમ પરંતુ બહારના દેશમાં એવું ના હોય, કે બહાર ના દેશમાં કોઈ પણ એટલો સમય જ નથી કે, એક સાથે બેસીને ભોજન પણ એક સમય નુ નહી કરતા હોય એ લોકો, કારણ કે એ લોકો પૈસા કમાવામાં એટલા એમ વ્યસ્ત હોય. કે જે કહેવાય તે, કે ચોવીસ કલાક એ લોકો પાસે કામને કામજ, કામજ હોય ને જ પછી એક બાબતે, આઉટ ઓફ કન્ટ્રી અમુક કોમ્પૂડેશન એવું સારું છે, કે રેપ ના કેસીસ ઓછા છે જયારે આપણે ઈન્ડિયામાં રેપના કેસીસ વધાર છે, એના લીધે થોડીક એમ એવું થાય કે થોડુંક સેફ નથી ઈન્ડિયા પછી જેવું ઇન્ડિયામાં કેવું કે આવી રીતે ઓપનલી ડેટ કરવા ડેટિંગ નથી અને બીજું કે આપણે ઈન્ડિયામાં ગર્લ્સને એટલું બધું રિસ્પેક્ટ નહી આપતા ગમે તે એવું છોકરી આગળ વધે. કે કરે તો એવું જ સમજે કે ના બાકી બહુ પૈસા વાળ થઈ હશે તો એ હું મત લશે કે ના કોઈની પાસે સુઈને પછી આગળ વધી હશે. પછી હાઉસવાફ હોય. તોય તોય તો એટલી બધી વેલ્યુ ના હોય એમ ગર્લ્સની જ્યારે બહારના દેશોમાં એવું કંઈ ના હોય કે જેન્ડર ઇક્વલિટી હોય બધ્યાં છોકરીને એટલું સમ્માન મળે છે જેટલો છોકરાવાને મળ.
હા હા.
પછી ઈન્ડિયામાં જેટલું આપણને મને એવું થ થાય કે ઇન્ડિયામાં જેટલું ફરવા લાયક છે એટલું આખા આખા ભારત આખા શું કેવાય આખા વર્લ્ડમાં નહી હોય. જેટલું ઈન્ડિયા પાસે જૂની વસ્તુઓ અને જૂની ઈમારતો છે એવું. એ સધે ઇન્ડિયામાં રહેેવાનું મને વધારે ગમશે કે. જૂની વસ્તુઓ છે બધું ફરવા લાયક સ્થોડો કેટલા બધા અસંખ્ય છે જાત જાતની ભાષા જાત જાતના વેશ પહેરવેશ છે. એટલે ઈન્ડિયામાં વિવિધતામાં એકતા જોવા મળે છે.
હા હા એ તો છે જ વારી. જેમ તમે કીધું કે બાહરના દેશમાં રેટિંગ એવું તો મતલબ કે આપણા દેશમાં બી વિચારો એવા છે જો વિચારો બદશે તો આપે પણ બીજા દેસ જેવા થઈ શકે છે. પણ કોઈક દેસ આપે દેસ જેવું નહી થઈ શકે આપણેે તો ભલે આપે જો બધા ધારીશું. તો આપણેે બધા અન્ય દેશો કરતા પણ આગળ વધી જઈશું પણ જો ધારીશું તો તો એ જ રીતના આપડણે તો કોઈક રીતના પાછળ નથી પણ આપણા દેશના લોકોને કેવું છે. કે ના આપણી પાસે બધું જ છે એ માનીને એ લોકો કઈક કરવા જ નથી માંગતા. બળાત્કાર જ ક વ્યક્તિ પોતાને એટલા વિચારે કે આવું જો આપણે મનથી કરે છે તો બળાત્કાર પણ આપણા દેશમાં નહી થાય. કઈક નહી થાય તો આપણો દેશ તો બધી રીતના આગળ વધશે આપણે જે જોવા મળીએ છ છે તે. પણ એના માટે આપડણે બધાએ સક્ષમ થવું પડે વિચારવું પડે. બધા બધાના વિચાર એક થવા જોઈએ પહેલા તો
પહેલા તો એ વાત તમારે સાચી છે કે અ એક થવા જોઈએ પરંતુ એ થવું થોડુંક બહુ મુશ્કેલ છે. કારણ કે અત્યારે તમે જોઓ ને કેવી પરિસ્થિતિ છે આપણે ઈન્ડિયાની રેપ ના કેસ ઘટવાની જગ્યા કેટલા વધે છે.
વધતા જ જાય છે એ તો છે જ હવે એ તો એમાં કેવું છે કે વ્યક્તિ પોતાની રીતના સમજે અને કેક થાય તો.
પણ મારા મતે એવું હોવું જો કે કડક કાયદા બનાવવા જોઈએ સરકારે. કે રેપ કરેને ત્યાં જ એમને ત્યાંને ત્યાં જ સૂટ કરી નાખે તો બીજી વાર એ વ્યક્તિ બધા લોકો કરતા બીવે. કે ના અમે કરીશું તો અમને આટલી મોટી પનિશમેન્ટ મળશે એટલે કરે જ ના તો કાયદા ખાસ એક ખાલી એક આ સુધારો આવીઈ જાય તો તો બહુ સારું થઈ જાય એમ છે.
હા વળી એ તો છે જ વળી પણ આમાં. છે આવું જ કે વ્યક્તિ એ વિચારવું જોઈએ ને વ્યક્તિ એ કઈ કરવું જોઈએ. કારણ કે સરક એ બધું સરકાર ગમે તે નિયમો પાળશે કે ગમે તે કરશે. તો વ્યક્તિને જે કરવું હશે ને પોતાના મનથી એ જ કરશે સરકાર તો સાઈડ બાર
બરાબર છે, બોલો તો બીજો ટોપિક તમે બોલો
બીજું ટોપિક તો કઈ નહી બોલ રહ તમે બીજું કઈક દેશને લગતું કે અન્ય કંઈક
તો તમને અ શું કેવાય ચ ભાષામાં તો તમને ગુજરાતી ગમ એ વાત તો ખમ કે તમે ગુજરાતી જ છો તો કસે ફરવા જવાનું કે ઇન્ડિયામાંથી ગમે તે સ્ટેટમાં કે પછી ગમે તઈ તો તમે કયા જગ્યાએ ફરવા જાવાનું કહેશો
હમ્મ બહારમાં કે કે બહાર ફરવા જવાનું હોય તો એમ તો વિચાર છે, બાલીમાં અથવા તો એક એવું સ્થાન કે જ્યાં આગળ મસ્ત હોય મતલબ કે નેચર એકદમ અલગ રીતનું જેવું બાલી માં છે.
ઇન્ડિયાની અંદર જ વાત કરી કે ઇન્ડિયામાં તમારે ઇન્ડિયા આઉટ ઓફ ઇન્ડિયા નહીં
અચ્છા ઇન્ડિયામાં ઈન્ડિયામાં તો બધી બો જગ્યાઓ છે, કે જ્યાં ફરવાનું જેમ કરીને અયાં કશ્મીર મતલબ કે કશ્મીર પેલું કન્યાકુમારી ને છે, બધું
હા. કન્યાકુમારી કશ્મીર છે, મને તો એવું મન થાય પેલા આપડા ખુબ ગુજરાત પેલા ફરી લેવું જોઈએ. પછી કેરલા સાઈડ જવું જોઈએ.
હ હ બસ એ જ હ બસ એ જ મતલબ કે નેચરમાં રહીને બધે ફરવું છે, કે જ્યાં આગળ મસ્ત બધું જ ફરવાનું હોય ને આપણા સંસ્કાર ને આપડી સંસ્કૃતિ એ પ્રમાણે બધું જ ત્યાં આગળ આપણે જે જાણવું છે, તે બધું જાણવા મલે
હા તમારી વાત હાચી છે, બોલો તો બીજો ટોપિક તમે
કઈ ની તમને તમને મુવી બધા ખરા
હા હા મને મૂવી સિરીઝ બધાના બો શોખ
અચ્છા તો મતલબ કે વધારે કેવા મુવી તમે જોવાના વધાર પસંદ કરો
મને એમ એવા કેવા થોડાક પાછળ ભૂટ ટાઈપ હોય ને હોરર મુવી એવા મન તો પેલા તો બો ગમે કે કઈકં અદર છુપાયેલું હોય રહસ્ય એવું તેવું
હ હ.
એટલે ભૂટ ટાઈપના મૂવી ગમે એક
બરાબર. હાલો.
પછી તમને કેવા ટાઈપના મૂવી ગમે મને એક એડવેન્ચર મૂવી ગમે ક્રાઈમવાળા બધા જ મુવી ગમે મુવી તો મને બધા જ ગમે પછી હમણાં મની હાયસ્ટ નીકૃત તે પણ એમાં જે એની સાયકોલોજી હોય છે. પ્રોફેસરની એ મને બો ગયમી હ કે કે કેવું વિચારે છે, રિ રિયલમાં મને ખબર નહીં કે પોસિબલ છે, કે નથી પણ એ મૂવીમાં બો મસ મસ્ત હતું કે પ્રોફેસર વિચારે છે, કે આ પછી આ સ્ટેપ થશે એના માટે મારે ટૈયાર રેવુ પડસે કે બેંક રોબડી પછી અ માસ્ક વધારવો છે, આવું જ કરવું તેવું કરવું છે. એટલે એ બાબતે એ મૂવી બો મસ્ત હતું ને સિમાં બધું જ આવી જાય કે ક્રાઈમ એન્ટરટેનમેન્ટ રોમેન્ટિક બધું જ આવી જાય એટલે એવા ટાઈપની સિરીઝ મને વધારે ગમે.
હા હા બરાબર છે તમારી વાત સાચી છે.
હા તો કેટલી મિનિટ થઈ આપડે સાત મિનિટ થઈ છે હજી.
તો હું બે મિનિટ કોલ કટ કરું છું.
કોલ કટ કરશો તો જરીક બે મિનિટ અગિયાર મિનિટ હુંદી રહી લો.
સારું સારું કઈ વાંધો નઈ.
હા તો એક ટોપિક વિશે બોલી દો તો તમારા ફેમિલીમાં તમને પેલા તો મને જોઈન્ટ ફેમિલી ગમે કે ન્યુક્લિરને કેમ ગમે છે એના પાછળના તફાવતને એવું
હા એટલે જોઈન્ટ ફેમિલી એટલા માટે ગમે છે કે જોઈન્ટ ફેમિલીમાં કેવું કે કોઈ પણ ફ્યુચરમાં મતલબ કે બેબી આવે કે ગમે તે આવે. તો જોઈન્ટ ફેમિલીવાળા કેવું કે ત્યાં ઘર એ લોકોને સાચવી શકશે. અને સાથે સાથે આપડે જોબ કે કંઈક કરવું હશે તો આપડે એના મા બાપ ના ભરોસે મતલબ કે ત્યાં લોકોને મૂકી શકીએ. અને સંયુક્ત પરિવાર એટલા માટે કે ત્યાં આગળ શું કેવાય. કોઈક કોઈની દેખભાળ ને રાખે કોઈને કંઈક ને કોઈને પડી જ નય હોય.
હવે હું કહું મારા મતે
હા હા.
જો મારા માટે બંને ફેમિલી જ બરાબર છે એઝ પર સંજોગો કે જોઈન્ટ ફેમિલીમાં આપણે બધા વ્યક્તિ કમાતા હોય એટલે એક વ્યક્તિ પર પ્રેશર ના પડે એટલે કમાવાનું તો અ બીજા કોઈને કઈક સપનું પૂરું કરવું હોય તે કરી શકે. તમે કીધું એમ કે જોઈન્ટ ફેમિલીમાં કોઈક બાળક આયુ હોય તેની દેખભાળ પ્રેમ અ સ્નેહ કમ્પ્લીટ મળી શકે. જયારે ન્યુક્લિયર ફેમિલીમાં એક જ પર્સન હોય. એટલે પૂરતો પ્રેમને એવું ના મળી શકે પન ન્યુ ન્યુક્લિયર ફેમિલીમાં એવું કે અમુકવાર એવું થાય છે કે જોઈન્ટ ફેમિલીના લીધે એ પ્ર પોતાની પ્રાઇવેસી ના મલે પ્રાઇવેટ વાત કરવી હોય એવું ના મલે. તો એવુ અમુક મોડર્ન ગર્લ્સ ને એવું હોય છે કે અમને આવું પેરવા હરવાની છૂટ છાટ ના મલે કા તો પછી જોઈન્ટ ફેમિલીમાં એવું પણ થાય કે અંદરો અંદર ઝઘડા થતા હોય પણ મન મન દુઃખ થતું હોય પણ અંદર દબાવી રાખતા હોય એમ.
સોમવારે તમને કહીશ અ સોમવાર મને આવજો મલવા.
હા તો આવું છે.
હા હા મતલબ કે એવું જ છે મતલબ કે બેવ પરિવારમાં બધી રીતના છે બધુ. પણ જો જોવા જઈએ તો સંયુકત ફેમિલી
હા જ્યાં સંયુક્ત રહીયે તે સારું છે આપણે ઇન્ડિયન અ ભારતની સંસ્કૃતિ પ્રમાણે કે અ જોઈન્ટ ફેમિલીનું છે ને
હા એજ મતલબ કે ત્યાં આગળ મતલબ કે બધી સુખ દુઃખ ને બાત મતલબ કે વાત થી લયને કઈજ પણ પ્રોબ્લમ હોય કે ગમે તે સંયુકત મતલબ કે પોતાના પરિવારને સાથે સાથે બીજા લોકો પણ આપણા ને એટલા બધા જોડાઈ રહેશે. કે આપણને કઈ જોવા કારણ કે ભેગા કુટુંબમાં તાની પહેચાન અલગ અલગ હોય બધાના અલગ અલગ લોકો હાથે બેઠવા ઉઠવાનું હોય. તે બધાનો સપોર્ટ આપણને મળી રહે છે. કારણ કે આપણા ઘરમાં જો ભઈ હોય તો ભાઈ ના ફ્રેન્ડ લોકોનું સર્કલ આગળ હોય પપ્પા લોકોનું જેમ કઈ મોટા પપ્પા હાતે એ લોકોનું સહકાર હા હો નેટાગીરી નો હંગાત કોઈ કોઈનો બધા નો અલગ અલગ રિલેટિવસ હોય બધા. તે બધાના સપોર્ટ આપણને મળી રેહ રહેશે અને સારું ગાઈડન્સ મળી શકે છે.
અ તો તમને જમવામાં અ હું હ શું કહેવાય. એક તમને જમવાનું કયું એવું છે જે તમને ભાવતું જ નથી સેજ પણ
અ કારેલા કારેલા એ તો ભાવે જ ના જરાક પણ કોઈ ને
અને બહારના જંક ફૂડમાં.
બહારના જંકફુડમાં ના ભાવતું એવું અ અમુક વેરાયટી છે બહારના જંક ફૂડમાં કે એ નથી ભાવતું, જેમ કરીને મોમોસ છે મને અ ભાવે છે પણ કેવું કે ફ્રાય કરેલા ઓછા ભાવે એ રીતના,
અચ્છા મારું ઘરમાં એવું જ, તમે કીધું એમ કારેલા છે પછી ટિંડોળા છે. એવી કેટલી બધી શાકભાજી છે. તે મને નહી ભાવતી એક છે પેલું ફૂલેવર ફૂલેવર ને જોઈને મને એવું થાય કે અંદર થી ઈયળ નિક નિકળશે હમણાં મારે એને ખાવાની એટલે મને એ તો મને જરાયા જ નહી ભાવતું.
હા હા એને કંઈ નહીં આપણે સવા અગિયાર અ મિનિટ થઈ ગઈ છે.
સવાગી મિટ ચાલો તો મૂકું મેં,